હા આવે છે, આવે છે. બસ કાઈ નહી. જો આ બેઠા.
તો શું, હોજ જમી લીધું, પરવા આવી ગયા ખાઈ પી ને. તું શું કરો છો?
બસ ખાઈ પીને પરવાડીને બેઠા .
બરાબર-બરાબર. બોલ બીજું શું ચાલે બહાર? છું
ના, ના.
ઓકે.
તું બોલ શું તાર, ના તારા ના થી અવાજ આવે તાર પાછળ
ના, ના હું, હું તો ઘરે જ છું.
મારા તો અહીં કોઈ નથી આજુબાજુ.
ઓકે.
તારી પાછળ બધા વાત કરતા હોય એવો અવાજ આવે.
કોઈ નહી. ના રે ના. ઘરે જ છું.
બોલ-બોલ.
બોલ-બોલ બીજું.
બસ કઈ નહી મે છે ને હમણાં અહ એક એપ્લિકેશન પરથી ઓનલાઈન પ્રોડક્ટ મગાવયા છે સ્કીન કેરના. ચા, આપડે હા, શું કે ભાઈ એમા, નામ ભૂલી ગઈ પણ મ ગયા છે. થોડું ધ્યાન રાખીએ ને હવે ચામડીને
ને ડોટ એન કી આવે છે એના
ના, ના, ના
ઓકે, ઓકે હ
પછી વાળ માટે પણ થોડું ઘણું મંગાયું છે.
હા, એની વાળ માટે તો છે ને બેસ્ટ આપડે પેલું ડુંગળીને એવું ઘરે કરીએ ને લવિંગ એ એનું, એનું સીરમ એનું સ્પ્રે પાણી ઉકાળીને પછી ઠંડુ થાય, એટલે એનું પાણી નાખવાનું માથામાં એ બેસ્ટ હોય છે એમ વાળ માટે બી, આમ સીરમ ને એવું બધું તો હા, કરાય એમ પણ એ નેચરલી એ હોય છેને એમાં, એનાથી વાળ મસ્ત થાય છે, એમ
મા મે છેને એક વાર ડુંગળીનું નું કાચી ડુંગળીનું અહ કાપીને એનો રસ કાઢ્યો તો અને એ રસ માથામાં લગ મમ્મી છે, મારા મમ્મીને મે કીધું લગાઈ આપ એશ- હું આંખમાંથી આંસુના ટીપા પડ્યા છે એ દિવસે, એ પછી માં શુદ્ધિ નઈ લાગ્યો, એટલી આમ
ડુંગળી છેને મોજ જોઈ લેવા ની બહુ તીખી હોય, તો નઈ લેવાની
આઈડિયા નતો, આઈડિયા નતો ને કે એના જ્યુસરમાં આટલું બધું એ થશે કેમ કે માથામાં લગાયે ને આંખની નજીક આવે આંખની નજીક વધારે લા- ગે હમ્મ. એટલા બધા આમ રડ કે હોય ને એવું મને કીધું મારે નઈ રાખવું, તરતજ ધોઈ નાખ્યું મેં
તેમ બી બઉ જલ્દી લાગી જાય, એમ આંખમાં આપણને
મારી આંખો લાલ લાલ થઈ ગઈ, મારી આંખ ખુલે નઈ એટલી બધી બળતી તી
હા ડુંગળી તો આમ બઉ જલ્દી આપણને આમ એવું થઇ જાય ને આંખમાં એટલે.
સારી ડુંગળી કાપતા હોયને તોય આ
તોએ હા. ખાલી એમનેમ આપણે એના છોડા ઉતારીએ એમાં જ આપણને એવું થઈ જાય. તો પછી આતો રસ કળી માથામાં નાખવાનો દો દો
એટલે. એટલે પછી મમ્મા મમ્મી કે આ બધું કરે એના કરતા પછી ઓનલાઈન જ મંગાઈ દે.
હા, હા.
ગયું છે થોડી ઘણી વસ્તુ.
બરાબર બરાબર એટલે આની પેલા મંગાઈ છે કે આના પેલી વાર જ મંગાયું છે?
વાળ માટે તો પહેલી વાર જ મગાયું છે. અમારી સ્કીન કેર માટે તો પેલા મગાયું તું સનસ્ક્રીન.
હા.
પણ અહ એ સનસ્ક્રીન મારી ચામડી પર એ નહી થતું. અહ મને આ ફુલ્લી થઈ જાય છે તો પછી એ બંધ કરી ને.
બરાબર બરાબર એ
હા હમણા તો ગુલાબ જળ અહ ગુલાબ જળજ લગાવ છું મોડા પર.
હા એજ બહુ સારું રે એમ ઠંડક
હા અને ઉનાળા માં કેવું પેલું ગરમી ની કડે નાની નાની
હા, અળૈયો અળૈયો થઈ જાય.
હા, એટલે ગુલાબ જળ લગાઈએ ને તો ઠંડક રહે.
હા, પછી પેલી મો-મુલતાની માટેનું ફેસ પેક કર કરીએ એનાથી બહુ સારું રે. ઠ હા. તો એનાથી એ સારી ઠંડક રહેે એમ મોડા ઉપર. હમ્મ. બરાબર બરાબર.
મંગાયું છે આવે ઇટલી વાર હમ્મ. જો પેડ ગુલાબ જળ તો માર જોડે છેજ.
હા, બીજું શું માંગ્યું છે સનસ્ક્રીન, ફેસવોશ?
હ સનસ્ક્રીન ફેશવોશ અને. બ સામણા, મંગાવું છે પછી જોઈએ કઈક લાગશે તો મંગાવીશ અને માથામાં નાખ બસ હલો હેર ગ્રોથ. શિરમાળજ વાળ વધારવા માટે એ
ઓકે બરાબર બરાબર યુઝ કરી જોજે પછી મને કે જે રિવ્યુ એના કે કેવું લાગે છેમ તો પછી હું મંગાઈશ સારું હશે તો. હમ
આપડ મીશો પર સસ્તું મળી જાય એટલે ત્યાંથી માંગાય લોકો તો
પણ આવું બધું મીશો ઉપર સારું આવે?
હા બધું સારું આવે જામ તો પણ છે ને એમાં કેવું હોય મિસો પર આપડે કરીએ ને એમાં રેટિંગ જોઈ લેવાના રેવ્યુ જોઈએ લેવાના પછી જ મંગવાજ મંગવાય નકાર ના મંગાવાય
બરાબર બરાબર ના એટલે કેવું થાય અમુક લોકોને મેં એવું સાંભળ્યું કે એવી રીતે સારું નહી આવતું મીશો ઉપર
એજ ક છો આપડ રિવ્યુ ચેક કરી મંગાઈએ ને તો બરાબર આવે. કેમકે રિવ્યુમાં લોકો ફોટો પાડીને મૂકે વિડીયો ઉતારીને મૂકે અને પાછું લખે ખરી કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એમને કેવું રહ્યું વાપર્યા પછી. એટલે આપણને ખબર પડે ને કે આપડ કેવી રીતે વાપરવું આ વસ્તુ લેવી ના લેવી.
હમ.
ના હ ગમે એટલું મંગાવ ને મશો પરથી બધામાં ચેક કરી મનગાઉં પેલા બરાબર છે કે નઈ.
ના એ તો હું બી ચેક કરીને મગાવું એટલે કોઈ વસ્તુ હોય ને આમ એવી તો વાંધો ના આવે પણ આ તો કેવું ફેસવોશ ને એવું બધું આમ જોઈને લેવું પડે એમ કા તો આપડે મંગાવું આવ્યું અને પછી કઈક સાઈડ ઇફેક્ટ થયા એના તો પછી આપડે શું કરવાનું?
સાઈડ ઇફેક્ટ થાય તો પછી કછું ના થાય પણ આપણે આપડે પોતે રિવ્યુ કરી શકીએ કે આપણને આવી રીતે એલર્જી થઈ છે તો પછી લોકો લોકોને ખબર પડે ને કે એ લોકોને લેવું કે નહી બીજાને
હા એટલે એલે મીશો પરથી આમ એવી વસ્તુઓ મંગાવતા આમ થોડું એ થાય કે કંઈક ખોટું આવશે તો એમ બાકી તો આપણેે આમ કપડાં ને એવું બધી વસ્તુઓ તો મંગાવીએ.
અરે મેં એક ડ્રેસ મેં એક ડ્રેસ મંગાયો તો થોડોક મોટો આવ્યો ત મે ફિટિંગ કરાય ને એટલો મસ્ત આઈ ગયો એટલે આમ તો સારું જ છે. આપડે આપડા બજેટમાં આયી જાય.
હા અમે બી આમ ઘણી બધી વાર મીશો પર થી મંગાયે છે એમ સારું જ હોય. જેમ તમે બધી વસ્તુઓ બી પછી આવી રીતે કપડાં બી સારા હોય. છે એમ એના એવો કશો વાંધો નહીં આવતો પણ આવ કે આવું ફેસ વોશ ને એવું બધું મંગાવ આમ થોડું એવું થાય કે કંઈક કદાચ કેવું આઈ ગયું તો એમ
એ તો મન એવું થાય પણ આપણે તો ત્યા સ સાત દિવસ માં પાછું મોકલાવે ને એવી પોલિસી થી મંગાવેલુ. એટલે છે ને બે ત્રણ દિવસ વાપરી ને આપ આપણ ને ખબર પડી જાય. બો બો તો પાંચ દિવસ વાપરીને તો આપડે મોકલાવુ હોય તો મોક મોકલાવાય અને પાછી કઈ ખોટી વસ્તુ આઈ ગઈ હોય ભૂલ માં એ લોકો કઈ બીજું મોકલાઈ ગયું હોય તોય પાછું મોકલાવુ હોય મોકલાવા
હા એટલે રિટર્ન પોલિસી હોય એ એવી રીતે ઓર્ડર કરવાનું જેમાં રી રીટન પોલીસી હોય. હમમ બરાબર બરાબર.
એટલે રાહ જોવું શું હવ ક્યારે આવે?
હા હા મન જે યુઝ કરી દેજે પછી મને કેહજે. કે કેવું છે એમ સારું છે તો પછી હું ટ્રાય કરીશ. એવું કસું મંગાય છે એમનેમ કે મારે બી ફેસ વોશ મંગાવવાનું છે.
હા
તો પછી એટલે જ તો
હા! મારું આઈ જાયને પછી છે ને, મારી જોળે નાની બોટલ છે એમાં ભરીને લાઈશ, અ આપીશ તને તો તું ટ્રાય કરી જો જે તને કેવું ઉપયોગ કરી જો જે ને, તને કેવું લાગે છે તારી રી ચામડી પર સૂટ થાય છે કે ની એ યોગ્ય છે કે નહી તારી ચામડી માટે જોઈ લે છે, પછી મંગાવું હોય મંગાવી લેજો.
બરાબર હારું હારું એવું કરીશું.
હમ
હમ પછી ઠીક લાગશે તો મંગાઈશ નહી, તો પછી નઈ, એમ.
એ જે -' ના આમાંર તો છે ને, મીશો બધા જબર જબ્બર લોકો ફોટા અને વિડીયો મુકે છે હો.
હાઆઆ
પણ, એ છે ને બહુ હેલ્પફુલ થાય છે, આપડે બહુ ઉપયોગ કઈ એ લોકોના જે કોમેન્ટ આપી હોય, એ લોકો નો એક્સપિરિયન્સ શેર કરો.
હા હા હા! અમુક કેવું કોઈ એવો રિવ્યુ નથી મુકતા એટલે આપ- આપણને કેવ ખબર જ ના પડે કે, આ વસ્તુ સારી થ
ના, એ જે રિવ્યુ ના જેના કોઈ રિવ્યુ ના મૂક્યું હોયને કોઈ પ્રોડક્ટ એટલે એ પ્રોડક્ટ બહુ ઓછામાં ઓછી વેચાય છે, એનો મતલબ ઈ મને એવું લાગે છે હં, અને જેણે લીધી હશે એને ખાસ વાપરી નહી હોતા તો કઈ વધારે, એ નહી કર્યું હોય, એટલે કદાચ એમાં શું ના હોય તો કેવું છે.? એ લોકો નો અનુભવ જ વ્યક્ત ના કરે એટલે.
હા એ છે, લે બરાબર!
હમ કાઈ નઈ હું લાવીશ, લાયા આવે હમ! તમ કઈ હિસ ના આપુ જો જે ઉપયોગ કરી જો જે યોગ્ય લાગે તો, મંગાઈ દેજે
કે છે ને મને આવે એટલે કે છે.
હા હા પાક્કું અ સંભળ નું હું તને કાલે ફોન કરું મારા બીજો કોલ કરવાનો છે અત્યારે ઓકે બાય ગુડ નાઈટ.